કેમ છે?
હલો
હેલો હા બોલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
મેં બી મજામાં કેવું ચાલે બધું?
સવારે કામ સાંજે ઘર બસ આજગી ચાલતી છે કામ ને ધંધો કામ ધંધો બે જ કામ ચાલ્યા કરે.
બરાબ બર અરે મને તમારું એક કામ હતું.
બોલો ને.
અ અરે મૈં છે ને નવસારીથી અઇયા જઇપુર શિફ્ટ થઈ રાજસ્થાન તો મારે બૅન્ક અકાઉન્ટ ટ્રાન્સફર કરાવવાનું છૈ તો કેવી રીતે કરાવું હું સું પ્રોસેસ હોય?
એમાં કેવુ અ તો બેંક અકાઉન્ટ કયું છે કયા ખા ખાતામાં છે?
અ બૅન્ક અકાઉન્ટ મારું છે ગંગા બૅન્કમાં.
હા ગરમા ભી તો તમે છે ને પહેલા ત્યાં જઈને છે ને આખું બેંક ડિટેલ આપવી પડસે
હા હા
એમાં એવું કે પહેલા કઈ જગ્યા બૅન્ક હતી કે સું હતું આખું બેંકની પ્રોસેસ એ બેંક તમારી જગ્યા આ જયપુરમાં છે કે નહી છે એની બ્રાન્ચ
અચ્છા પ છીશ ઠસ
હા ચંગી આખું બધું ચેક
નહી તો નીઅસ જે અહિયાં તો મારે ત્યાંથી અકાઉન્ટ ક્લોઝ કરાવવું પડશે.
હા ની તો પછી અહીંયા કસી બીજી જગ બીજી જગ્યા કસે હસે ને રાજસ્થાનમાં તો બી ટ્રાન્સફર થઈ જાય. એ મેન તો પછી તો જીપે પે ચલા જીપે તો ચાલતું છે ને?
હા જી પે ચાલે બટ અહિયાં અકાઉન્ટ હોવું જોઈએ ને.
હા એ તો છે.
એટીએમ મશીનને એવું બી તો હોવું જોઈએ ને અહિયાં.
હા. એ તો કઈ નઈ તપાસ કરી લે લગભગ જયપુરમાં છે, ગંગા ગંગાબેન્ક છે. તાં જઈને કાલે ફોર્મ ભરી દેજો. તો થઈ જશે.
જોવી પડસે ચાલો ને કાલે જઈને મેં તપાસ કરી આવા.
હા હ.
હમ ને પછી મારે એફડી બી કરાવવાની છે તો તમને એના રિલેટેડ કઈ આઈડિયા
એફડીમાં તો કેવું અલગ અલગ ટકા હોય છે ને દર દર મહિને તમે રોકાણ કરવું પડે હજાર બે હજારનું એમાં તમારા ઉપર હોય કે તમે દર મહિને કેટલા કરી શકો પછી આમાં એવું બી થાય કે જો તમે આ મહિને હજાર કઇરા પછી બીજા મહિને તમારે હજાર તમે ની કઇરા ઓછા કઇરા તો તમે એમાં ચાજીસ લાગે એલે આ કરવા પેલા ઈન્કમ હોય ને તો વધારે સારું પડે
અચ્છા મતલબ મહિને મહિને મારે અકાઉન્ટમાં નાખવા પડશે. પૈસા એફડી માટે હજાર રૂપિયા હોય તો હજાર રૂપિયા જ નાખવાના હે ને?
હા.
હમ. ને કેટલા ટકા આપડાને મલે ઇન્ટરેસ્ટ પછી એવુ કઈ
એ છ પોઈન્ટ આઠ મળ્યો છે છ પોઈન્ટ આઠ સાત પણ બધું બેંકનું અલગ અલગ હોય છે કોઈ દસ ટકા આપે કોઈ છ ટકા આપે
એવું છે હ?
તમારે તો કોઈ ઈન્કમ સોર્સ નથી ને ત્યારે તો
ના અત્યારે તો કોઈ ઇન્કમ સોર્સ નથી મારી
તો પછી તમે તો એસઆઈપી કરવી પડે.
ઇન્કમ સોર્સ હોય તો જ આપણાથી એફડી ઓપન થાય.
હા કેમ કે તમે દર મહિને પૈસા મુકવા પડે ને.
હા પણ એ આપણેે ઘરેથી લઈને બી તો મૂકી શકીએ ને
હા મકી શકીએ પણ કોઈ વાર નહી થયું તો પછી એ એને ચાર્જસ વધારે લાગે ને તો ભૂલાઈ ગયો કે ડેટ સ્કીપ થઈ ગઈ ને એક તો તમારું એપ ચાલતું નથી કેમ કે બધા મેસેજ એપમાં જ આવે.
હા હા ચાલો ની એ બી કાલે એ બી પૂછી આવા કેટલું હું છે હું નહી
એ સર તમે મ્યુચ્યુઅલ એમ કરાય તો બેંકમાં એ સારું પડે તમને સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા કેટલા ભી તમે નાખી આપ્યો ત દર મહિને મહિને મહિને પછી શું આગળ જઈ છે ને તમે એનું સારું ભાવે મળે.
એવું છે.
હા સારું વ્યાજથી મ તમે ખાલી કેવું તા જાય છે ને ડીમેટા પણ ખોલાવું પડે બેંકમાં જઈને એ તમને આવક પેન કાર્ડ તો હશે ને?
હા પેન કાર્ડ તો છે.
અને હા પેન કાર્ડ જોશે તમારું આધાર કાર્ડ જોશે પ તમારી ફોટો જોશે તમારું બેંક ડિટેલ જોશે બધુ
બરાબર
પછી તમને ઈ ડીમેન્ટ એકાઉન્ટ બનાવીને આપશે એ લોકો એ ડિમેટમાં એટલે ડિમેટમાં કેવું હોય તમારે એ બેંક બેંક હોયને એટલે બેંકમાંથી કપાઈ જાય એમાં તમારે સો બસો ત્રણસો જેટલાનું કરવાનું હોય ને એટલાનું કરી શકે એમાં કઈ ફિક્સ નહી હોય કે તમે આ મહિને પાંચસો કર્યા હતો કેમ કે મે તો કોઈ કોઈ વારુ કોઈ વાર પાંચસો કરું કોઈ વાર વધારે પૈસા હોય તો પાંચ
મહિને મહિને કરવાના કે પછી અ કેવી બી રીતે કરી શકે. કે.
મહિને મહિને આવે એક થી દસ તારીખ ઈ લોકો આપે.
અચ્છા.
ને આમાં તો કેવું તમારા બેંક માંથી ડાયરેક એ લોકો એમાં કટ કરી દેય
મલે એના પર
એના પર બી મળે ને આમાં છ ટકા સાત ટકા સેમ જ હોય છે.
અચ્છા હવે મેં મહિને જેમ કે મારા પાસે પાંચસો હોય તો પાંચસો જમા કરાવી દઉં કોઈ વાર બે હજાર હોય તો બે હજાર જમા કરાવી દઉં. તો એના પર મેને ઈ ટ્રસ્ટ મલ્યા કરતો એ.
હા.
ને આપડાને કેટલા વર્ષ સુધી કરવાનું એવુ કઈ.
એમાં જ બધું અલગ અલગ હોય છે કોઈમાં વીસ વર્ષ હો છે કોઈમાં ત્રીસ વરસ હોય છે કોઈમાં પચાસ વરસ હોય છે પચાસ વર્ષ હોય જેમાં ત્રીસ વર્ષ હોય ને એમાં કઈ દસ કારોડ મલે છે રિટર્નમાં. એટલે તમે બે બે હજાર નું કરો ને
હા હા.
હા તો.
હવે પાંચ વરસ નું કે એવું નહી થતું.
કાંઈ નઈ તમારા ઉપર છે જે પાંચ વર્ષ ન કરવા હોય તો પાંચ વર્ષ ન
એ આપણે બેંકમાં જઈને કરાવાનું.
એક વાર તમારે બેંકમાં ડીમેટ અકાઉન્ટ બની જાય ને
ડીમેટ અકાઉન્ટ તો છે મારું.
અ બેંક બેંક માં છે.
બેંકમાં મેં તો પેલું આપડે ખબર અહિયા
હા તે મા એપ એપ છે તે હા. એ નહી એ એ તો કેવું એ તો પ્રાઈવેટ એમાં તો કેવય આપણે જાતે કરી જાતે જોઈએ બેંકમાં કેવું હો બેંકનો બેંકમાં જે તમા બીજ બી બેંક ગંગા. છે ને એમાં એપમાં જ ડિમેટ ઓપ્શન આવે. એમાં તમે શે શેર માર્કેટ. છે એફડી છે બધું એમાં જાતે તમે કરી શકો છો.
અચ્છા ચાલો હી આ મ્યુચ્યુઅલ ફંડસનું તો મને સારું લાગ્યું આ તો મેં કરાવી ને આવું પછી. પેલા મારું ટ્રાન્સફર કરાવી ને. પછી કરાવું એ વસ્તુ.
ને આમાં કેવું જો ત આપણે બીજી બેી એપમાં કરીએ ત આપણે જાતે પિન નાખીને પેમેન્ટ કરવું પડે ને.
હા, હા.
આમા કેવુ તમા બેંકમાં અમે બેંક બેંકમાંથી પૈહા કપાઈ જાય, બેઠ્ઠા એ લોકો એમાં પૈહા નાંખે અ જો તમા અત્યારે અમે લોકો એક થી દસ તારીખ આપેલી હોય, એક થી દસ એક થી પાંચ તારીખ સુધીમા તમા પૈસા ની હોય, તો તમા પાંચસો નો ખર્ચો. તમે પાંનસોની નીચે ની કરી હકો પણ તમે પાંનસોની ઉપર કરી હકો છોશ
અચ્છા.
અને પછી એ લોકો છે ને તમને ઈમેલ આપશે. ઈમેલ પર મેસેજ કરે કે અ તમારી એસ આઈ પી ની તારીખ આવી ગેઈ છે એટલે તમે પૈસા એમાં નાંખી દો. બેંકમાં જ, એ તો એ ડેબિટ કાર્ડથી કયથી બી તમે નાંખી દો તો થેઈ જાય, એ બેંકમાં તમને જવાની જરૂરત બી ની પડે.
હાં, ચાલો આ મ્યુચ્યુઅલ ફંડવાળું તો તમે મને હારું હમજાઈ દીધું. આવી રીતે સેવિંગસ થી જ ના તમને ખબર સેવિંગ્સ જ નઈ થાય પૈસાની તો, એમ જ ખર્ચ થઈ જતા હોય.
એ તો એવું જ પૈસા તો પાંનસો કેશ હોય ને કેશમાં તો બઉ વાંધો આવે. સવારે પાંનસો ની નોટ હોય સાંજ સુધી તો
ખબર બી ની
ખબર બી ની પડે, ને હિશા બી ખબર ની પડે, તમે જી પે માં કે આપણો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો ખબર આપડે સાંજે જોઈએ કે કેટલા કયા જગ્યા કયા પેમેન્ટ આય્પા, તો આપણને યાદ રે કે આંયા બસો રૂપિયા અંયા શાકભાજીને આય્પા, દુકાનમાં આય્પા ને કે નોટ હોય તો આપણને ખબર જ ની હોય યાદ જ ની હોય કોને પૈસા આપેલા.
હાં.
ને એક ટાઈમ પર આપે સેવિંગ બી થેઈ જાય ને આપ આપણને ખબર પડે કે આપણા પૈસા કાં જા થાય છે.
હાં, એતો છે, આજ હેલ્પ જોઈતી અતી મને કે આવું મતલબ મને આઈડિયા નથી ને એટલું બધું બેંકમાં ને એવું બધું.
તમારા પપ્પાની તો કિરાણાની દુકાન છે ને?
હા.
તે તમારા પપ્પાએ તે તે સ્પી સ્પીકર વાળું આવે છે તે જ મુકાય્વુ છે?
કાયવું
એ તો મુ કાવુ જોઈએ, કેમ કે આમાં કેવું હોય કે તમારે ધંધ અમે બઉ બધા ગરાક હોય અ કોઈ લોકો એમ કે મારા પાહે પૈસા ની મળે તો તમે કેવો પછી એનું બી રાહ જોવી પડે કે ક્યારે આવે ક્યારે સમાન લેઇ જાય, પછ આ સ્પીકર મુકાવી દીધુંને એટલે બેટું ખબર પડી જાય કે આને સ્કેન પર પે કરી દીધુંને આમાં કેવુ આપણને ખબર બી પડે કે પી શકે. એટલા આય્પા, નઈ તો ખબર કોઈ વખત તો એવું બી કરે કે સ્કેન ગેઈને કેય દે, મેં તો પૈસા આપી દીધા.
હા એવું અમારી હાથે થઇ ગયેલું એક વાર
હા એટલે જ આપડણે એમાં શું સ્પીકરો તો આપણને ખબર પડે કે આ ભાઈના સો રૂપિયા થી અ ચ સો રૂપિયા આપ્યા આ તો બહુ સારું
હા એ આપડાને કાંથી મળે બેંક માંથી જ મળે
એમ એમ બેંકમાં જવું પડે તમાર કેવું તમારા પપ્પાનું કર એકાઉન્ટ હશે ને કરંટ એકાઉન્ટ ને ધંધાની આખી ઇન્ફોરમેશન મળ્યા હતા. પડે કાગળો છે પપ્પા ન પેન કાર્ડ પ ધંધા ન લાગતાતા કામના બધા પેપરપર છે ને તમને બધા મૂકો આપવા પડે ઝેસકોપી એટલે થઈ જાય
બરાબર ચાલો એ બી કરાઈ દેવ બેંકનું બધું કામ હવે એક બે દિવસમાં પતાય આવા મેમે જઈને
હા હા. બેંકનું કામ તો એટલું જલ્દી પતાયને એટલું વધારે આવે
હા એ તો છે.
તેની તમે કાલે આવવાનો છો ને ત તમારી સાથે મેં કરાવી દેવા છે ને
સારું તો તમે આવી જાજો આપડે હાથે જયા
ચાલો કાલે મળીએ.
ઓકે બાય બાય.